હેલો.
હું ક્યારે.
કઈ નહી બેહિરેલી.
હ હ મે બેહિરેલી એલી કંટારો આ યો તારતો. ફોન કરો એમ કરીને કર્યો.
હું ક કંટાળા આજે યાદઈ મારી કંટાળા આવે એટલે આજે મને ફોન કર્યો તુંયે.
હા આવડતો વેકેશન એટલે ઘેરજ તો શું કરે આખા દિવસ. બધું કામ પતી ગયું સવારે શાક રોટલી. ને દાળ. ભાત. નેએવું બનાવ્યું. ને હોય કપડા ને વાહણ બેહી રયો હોય તેમજ બેહી રહેલી તો? કરુંતો હું એમ કરને તાર પાનથી લીધો આજે ફોન. કાલે કોઈ બીજા ફ્રેન્ડને કરાય.
બરાબર બરાબર એ જ ને. હમણા તો તારે તો સ્કૂલ પતી ગઇ ને.
હા સ્કૂલ પતીગઈ હવે કે.
કોલેજનું ફ્રોમ હમ. તેને ક તું તો સાયન્સ રાખલને
બહુ મહેનત કરવા પેઢમાં તો પેલા પેલા બરાબર આવડ જ નુ તું મારે જે ઈંગ્લિશ કાચ કે નને સાયન્સ તો ઇંગ્લિશમાં જ આવે એટલે પછી બહ મહેનત કરવા પડે શાંતિ રેકે માં હ કોલેજમાં એડમિશન મળી જાય તો સારું સારી કોલેજમાં
હ તો તમા લ જ હ કે નહી હાર કોલેજ માં એડમિશન આજુ મેં તો હમં્યાંજ મેં તો હમણાં ટ્વેલ્થમાં આવી છે એટલે મારે બોર્ડ ની એક્ઝામ આપ પડે આ વખતે તો
હા આપડે હાથે જધ પણ હા દહોમાં ત ફેલ થેલી ને એટલે દોમાં વધારે મહેનત કરવા માટેતી હતી
હ તે ફેલ થઈ ગલી એટલે તો ને તો હાથે હાથે જ રે આપડે
હા મે પણ
એને હારે તું ત સ્કૂલમાં હાથે હાથે બે કેટલી કવારતા કેટલી મને કેટલી સમભડાવતી હતી મસ્ત મસ્ત બધી વાત કરતી હતી હા એ આજે કોઈ વાર્તા હારી કેને આવડે કે
આડને એક તને કેમ પેલી કઠિરે પ પે કે ન આપડે પણ બહ પેલા પેલા બીજા જારે આપણેેને પેલી બેન સાભળાવતી રીતે
હ હ બઉ ઘણો સમય થઈ ગયો બઉુ યાદ જોવું નહી છે પણ તું આજે કે આજે તેની વાર્તા કર મને
અ એક એક કઠિયાર હતો તે રોજ ના જંગલમાં જઈને લાકડી લ લાકડા કાપતો હતો
એટલે ને પછી તે વેચી ને પછી કઈ ખાવાનું લઈ આવે રોજના તું તો એક દિવસે ગયો લાકડા ક પહારું તો ત્યાં તળાવું તું જે લાકડું કાપવા ગઈ ને તે
કાપતા કાપતા ઉપર થી એની કરાડી પડી ગઈ નીચે પેલા તળામાં તો બે એ તને પાસે પાહી એક જ કરાડી બહ ગરીબ પા સાથે તે લોકો એટલે બીજી નઈ લેવાય તો બહ ત્યાં ઉતરીને બેસી ને હવે હું આજે હું ખાવા એમ કરીને બહુ રડવા લાગ ગ હતી તો પશી
એ
તે તળાવમાંથી તે તળાવની માલિક અતિ એક દેવી હવે તો તે બહાર આવીને તેને પૂછ્યું તેને કે કેમ બો રડે એમ તો એટલે પેલો કે મારા પર એક કરાડી હતી તે હો પડી ગઈ તો પછી કઈ નઈ મેં તને લાવી આપ્યું તું રોડતો નહી એવું કીધું હકે ને પછી એક સોનાની કરાડી કાઢી આઈપી પછી પછી તે તો કઈ કે આ આ તો મારી નહી મલે મારી તો આવીતી હી મારી તો બીજીતી કે કને પાસ બહુ રડવા લાગ્યો
તો પેલી તો પાછી કરાડી હોતું આ ગે ને બીજી વખતે ચાંદી ની કરાડી લે આવી. તો કેઈ આહો મારી કરાડી ની મળે મારી કરાડી બીજી હતી. તમ કને પાસા બોરડવા લાગ્યા. પછી ત્રીજી વાર તો હવે તેની કરાડી લેવી તો. કીધું કે હા તમારી કરાડી એવું કને કીધું પછી કઈ ની તે ત્યાં તેને ખુશ છે ને પે તણે ચાંદી ની સોનાની ને કરાડી ત્રણે આપી દીધી તો ખુશ થને ગીયા. ને તને ઘેરવાડીને જાયને બધું કેવા લાયગો. તો તેને બાજુ વાળો હુતો તેનાથી ખૂબ તેનાથી પેલું બવ જલિયા કરે એમ એટલે તેણે આવા થાંભાઈ રીતે બીજે દિવસે તે તળાવ હે ગીયો ભાગે. તો તેને જાણી જોઈને તળાવમાં‌ લકડા કપડા કપતા કરાડી અંદર લાખી દીધી ને નાટક કર્યું કે કરાડી અંદર પ પરી ગઈ છે ભૂલમાં એવું પહી તેખો બર લાગ્યો હતો ત્યારે આવ્યો હ તો તે તે પેલી દેવી પાસે આવી તેને કાઢી આપ્યું હો કે. સોનાની અંદર તો પેલા તો લાલચ માં આવી ગયો એટલે કે હા મારી કરાડી છે એમ કરીને. તો પેલી પછી બહુ ગુસ્સે થઈ ગઈ તો પછી કઈ નઈ વળી તને કાવાડુ લ પને તને સજાયતી.
હ
ને પછી ભાઈની ગયા કયરી હું કર્યું. પણ એટલે બોવ‌‌ લાલચ નહી કરવાનું એવું કરને આપણે કીધેલું તે.
હા કિધંલુ કીધુંલુ યાદ આવી ગઈ વાત. વા મને હા વાર્તા આપણેે સાંભળેલી બરાબર. મસ્ત વાર્તા કરી સ્કૂલ ની યાદ આવીઈ કે સ્કૂલમાં બે હાથે બેન્ચીસ પર તા તું મને વાર્તા કરતી હજ મને યાદ આવી ગઈ.
હા એકવાર આપડે લેસન ની ગેલા ને ટીચર આપણે બોલા હતા આપડે બ બોવ રડેલા હતા.
તે બોર આપે તો ક્લાસ ક્લાસમાં તો છેલી બેન્ચસ પર બેહતા તો વરજત કરતા હતા.
સાચા આપડે બે મસ્તી ઉભો કરતી હતી તો રોજ ના મમ્મી લોકોને બોલાવવા પડતો હતો ધેર થી કે.
તે દિલ્હી નું થઇ ગયેલું આપડું તો કે આ તમારી છોકરી ને બહુ મસ્તી એ લોકોને કરતી છે એ લોકો ને સમજાવો એમ કરને આપડ કઈક મા લેતા હો ની હતા કે આપણેે વસ્તી નહી કર તો આપડે બહુ મ મસ્તી કરતા હતા વધારે પટ્ટતી મસ્તી કરી લાગતા હતા.
ની કરતા એટલે આપડે કરતા હતા કે.
તો હુ. ચાલે.
એમાં પ્રવાસ જતો તો ત્યારે તો બે આપડે બે જણા બસ માં સીટમાં બેસતા તો કેટલી મજા આવતી.
બવજ મજા આવલી મન તો. શંગલા ફૂલ એન્જય કરલો ફન હવા ફન હો આપણને ફોન પે ફોટા પાડલા વિડીયો બનાવેલા આપડે.
ફોન ફોન હા પેલા એને પાસ સે આપડે બે ગેલા તો પસી કે ઘરના હો ની મલે એટલે એકદમ મસ્તી.
એકદમ ચિલ્લા તા એકદમ ચીલ.
હમ્મ, હવે તો કા આવું પણ તો.
હું તો હવે તો આપડે તું આગાળને પછાડી
હા, હવે તો પણ તો બીજી વાર જો ફોન કરે તાર મને કરતા હમણાં પણ આજે મેં સંભળાવી છે એટલે તો બીજા વખતે તારા મને હમણાવા પડશે. વાત
આર ચાલી ટ્રાય કરી જોવા આજે તો જને સ્કૂલમાં તો ખાલી એક વાર તને ખ પછી ત કધીલી એટલે જોવા યાદ હ જો મને આવડતી હોય તો તને કરા બેન
હા હા
હા એજ ને સ્કૂલ ની સ્કૂલ મજાતા તો મજા તો અલગ જ હતી મેં ટીચર લોકો વાર્તા કરતા હતા. સાંભળવાની મજા આવતી હતી ગીત ગાવાડતા હતા.
તે જ તો
એ ક બીજી વાર્તા હોય તેવ કરલે ને પટી જાય.
બીજી તો હવે અમારે હવે તો બો પેલાનો સમય તો ભૂલી જવી ગઈ ભૂલી ગયેલી હવે તો એક પેલું હા, હવે બીજી વાર તમ ત હરું બે ત્રણ યાદ કરીને કેવા ને પછી આજે તો મને બહુ યાદ નહી આવે એમ તો પણ મેં તને બીજી વાર કેવા
સારુ બીજી વાર કે જે એડમિશન લઈ લે છે, કે સારું પર છે બીજી ફ્રેન્ડ બનાવીવી ને તું એ
હા, વરી તો પણ મેં તો હોસ્ટેલમાં જવાની છે હોસ્ટેલમાં જવાની કોલેજ બહ આ આગે બ ફમ પે હોસ્ટેલમાં જ રહેવા પડશે એમ તો બધું ચેક કરી લીધેલું કઈ હોસ્ટેલમાં ખાવાનુંને દર બુધવારે પિક્ચરો બતાવતા કેને ખાવાનું ને બધું હારું ને રોજ ના પણ ખાવાનું એવું બધું રઈને હાંજે હળદળ વારુ દૂધ એટલે બધું જોઈ ને જાવાની. એટલે
હારું સે તારે હારું તમે અહીથી જાવાનું ને બસ માં જાવાનું ને મોડું જેને ટાઈમ લાગો તેના કરતા બસલી ત હોસ્ટેલમાં રેતે જ હારું
હ હ ચાલો તો હ એમ ઘેરે રતું તો તમે એ વળિયાત કરતા હોય કામની કરે એટલે
હ ને બાહુ ઘેર રેતા હોય તો ધ્યાન હો ન બ અપાય કેમ કે કામ કરવાનું રહે ત્યાં હોસ્ટેલમાં તો કોલેજ માંથી જાવાનું ને પસી ત્યા જાવાનું એટલે ખાલી ભણવાનું જ એટલે હારું પડે એમને પછી ત્યાં તા એડમિશન લઈ લીધું.
તેજ કે હારું ને તે તેમાં જો બહાર જ રવાનું મળે તો
હા બાહું હોસ્ટેલ હોસ્ટેલ ભહી કલેજ નજીક કે ન ખાલી થોડક ચાલવા પડ બસ તે તો કાઈ ની. નજીક જ એટલે હારું પડે.
તેમ હાને બાજુમાં જ છે એટલે પી જી જેવી છે.
હા.
હમ, કે હાને બધા એક રૂમમાં કેટલા જ તો?
અ એક રૂમમાં તો અમે પાંચ જણા જાય પેલું ડબલ બેડ વાળું તેને એક કે એમ એટલે પાંચ જણા ને બઉ મોટા હોલ જો એક રૂમ તો એટલે સારૂ છે એમ તો ને ઓઢવાનું ને બધું તન કઈ હન લઈ જવાનું ને ચપડા ને બધું કપડા ને જ બધું જમવાનું અને બધું ફ્રીમાં એ લોકો તરફથી બધું.
એને હારું ને તો એ જઈ હારું. પડે એવું હતું આપડે એક જનજનટ જ ની બાર રહી તો કામહો નઈ કરવાનું કઈ
હમ હા તેજ તો એટલે જ તો.
તે તેજ હારુને
તું આવવાની રેતે કેહ જે મેં તારી વાત કરાવા
પેલા આ અજુ ટ્વેલ્થ બોર્ડની એક્ઝામ આપવા દે રિઝલ્ટ આવવા દે પછી તને કેવા ને
હારું હારું કે જે
તો એને તું એ સાયન્સ લીધું છે તો અને ઈંગ્લિશમાં તું કાચી તો કહી મે તો જો આર્ટસ લઈ મકા
પડે ને બહુ મહેનત જોઈએ એમ તો બધુંમાંય ને બહુ મહેનત જોઈએ.
હ મેં તો એમાં આર્ટસ લીધેલું છે એટલે મેં તો સાયન્સ નઈ તો એટલે ઝંઝટ જ નહી.
હા બરાબર મહેનત કરજે ને પાસ થઇ જાજે.
હા તે જને. તે તો કરવા જ પડ હે હારું ચાલો તું તારી તૈયારી કર મેં મારી આ બજુ તૈયારી કરું?
હા મેં હ કામ પતાવી દેમ બધું.
હા ચાલ